તો મિત્ર અવાજ આવી રહ્યો છે મારો?
હા મિત્ર તમારો અવાજ આવી રહયો છે.
હમ તો અત્યારે તમે ફ્રી છો કે કઈ કામમાં છો?
હા અત્યારે હું ક છું. તમ
હમ હું પણ ફરીજ છું. તમે અત્યારે શું કરી રહ્યા છો મતલબ ભણવા વિશે કોલેજ કે
હ હું કોલાજ કરી રહ્યો છું.
હમ હું પણ હું પણ કોલેજ જ કરી રહ્યો છું. અમારું બી કોમ ચાલે છે અને હું થર્ડ ઇયરમાં છું તમે?
હમ હું પણ થર્ડ ઇયરમાં છું બીકોમ.
હમ તો એમ તો અત્યારે આપડે જે ફ્રી ટાઈમ છે તો આપણે અત્યારે એમ ચોમાસાની ઋતુ ચાલુ જ જેવી થઈ ગઈ છે તો આપડણે એના વિશે જરાક ચર્ચા કરીએ?
હા.
હા હવે વર્ષાઋતુ ચોમાસુ એક જ વાત છે. હવે ચોમાસા વિશે જોવા જઈએ તો વરસાદની ઋતુ એમ તો બધાને ગમતી પણ હોય છે કારણ કે કેટલાક સમયથી આટલી ગરમી પડતી હોય છે ને એના પછી વરસાદ આવવો આ આખું ઠંડુ વાતાવરણ થઈ જાય છે. તો એક બધાને ને પસંદીદા ઋતુ પણ હોય છે તો એમાં જોઈએ તો વર્ષાઋતુ માં ફરવા જવાની પણ એક અલગ મજા હોય છે. જો આપણે ફ્રી હોઈયે ઘરે તો આપણે નવા નવા સ્થળો જોવા જઈએ છીએ ખાસ કરીને જે ગામડાઓ સ્થળો હોય જેમ કે વોટરફોલ્સ હોય. જે કાં તો ડુંગરાઓ હોય છે એવી જગ્યાએ ફરવાનું બહું ગમે છે. ને એમ તો મારું ગામ મતલબ ઘ ઘર પણ ગામડા માં છે તો અમારી આસપાસ પણ ઘણા બધા ફરવા લાયક હોય છે તો તમારું ઘર પણ ગામડામાં છે કે સીટી વિસ્તારમાં.
હા મારું ઘર પણ ગામડામાં જ છે. ને ડુંગર વિસ્તાર છે એટલે ચોમાસામાં ફરવાની ખુબ મજા આવે છે. વરસાદ પણ તેઓ ખુબ સારો અને વધુ પ્રમાણમાં પડે છે તેથી ફરવાની પણ ખૂબ મજા આવે છે. સામાન્ય રીતે વરસાદ શરૂ થતાં જ પ્રાકૃતિ નો નજારો બદલાઈ જાય છે. સુકી ધરતી હરિયાળી થઈ જાય છે અને તેમાં વરસાદ જો આવે ને ફરવા જઈએ તો ખૂબ સારો નજારો જોવા મળે છે.
હમ્મ ફરવાની જ વાતો કરીએ તો અમારા ગામડા વિસ્તારમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો હોવાના કારણે સીટી વાળા લોકો પણ અમારી બાજુ ફરવા માટે આવતા જ હોય છે ને જે નજીકના વિસ વિતારો હોય એમાં ફરવાની જગ્યા હોય એની આસપાસ ઘણા બધા લોકો દુકાનો પણ ખોલતા હોય છે તો એ લોકોનું જીવન પણ એક સારી રીતના ચાલતું હોય છે ચોમાસાની ઋતુમાં કારણ કે એ લોકોને પણ આવક થતી હોય છે. બાકી એમ હાલમાં તો કોલેજ ચાલુ છે અને ચોમાસું પણ ચાલુ છે એટલે ફરવા જવાની કઈ એ નથી આપણને ટાઈમ પણ હવે બીજી વાતો કરીએ તો ચોમાસું એમ સારું પણ કહેવાય ને ખરાબ પણ કેવાય કારણ કે તો લિમિટેડ વર વરસાદ આવતો હોય તો આપણને એમ ચાલી રહે પણ જો ખૂબ જ થી વરસાદ આવી જાય પુર આવી જાય કા તો બોજ એકદમ વરસાદ ચાલુ ને ચાલુ રહે તો એ એક આપણને મુશ્કેલ ભર્યું પણ કહેવાય. ને એમાં પણ જોઈએ જો અમીર લોકો હોય તો એ લોકો તો મસ્ત ઘરમાં બેસ સી ને ગરમ વસ્તુ ખાતા હોય વાર વરસાદ આવે એટલે પણ એજ સમયે જો આપણેે જોઈએ તો એક ખેડૂત પોતાનો આખો પાક ખેતરમાં લાખી આવે છે. ને ખુબ વરસાદ આવે તો એ ચિંતામાં જ રહે છે કે મારો પાક નું શું થશે. એ બાબતો વિશે તમે કઈ કેવા માંગો છો.
હા હા મિત્ર. વર્ષ વર્ષાઋતુ તો ના કેટલાક ગેરલાભ પણ છે, વધારે વરસાદથી પૂર આવે છે, રસ્તાઓ પણ પાણી થ ભરાઈ જાય છે. ખેડૂતો નુ પાક પણ નુકસાન થાય છે. ને જીવન જીવવાની અવ્યસ્ત બની જાય છે. ઋ વર્ષા ઋતુમાં પાણી ભરાવાથી કેટલીક જગ્યાએ તો, કો હાથ થી. પાણીથી ફુલ થઈ જાય છે જેના કારણે વાહન વ્યવહાર ન થતો હોય, જેથી લોકોને હોસ્પિટલ જામાં પણ મુશ્કેલીઓ થતી હોય છે. પછી જે રોગચાળો ફેલાય છે. સ્વચ્છતાને નીર સફ સ્વસ્થતા સેફ કીઓ ને આરોગ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે. તો વર્ષાઋતુમાં મોટા ભાગે ગંદકી જ જોવા મળતી હોય છે પણ આપણે આપણા વિસ્તાર તરત વરસાદ થયા બાદ, સ્વચ્છ કરવો જોઇએ, જેથી લોક ચણનું ખાતુ નીકડે. તો તમે કઈ કેહવાના છો.
હા એમ તમે કીધું એ સાચું જ છે કે વરસાદ આવ્યા પછી એમ ગંદ ગી પણ ઘણી બધી થાય છે કારણ કે જારે, અમુક જગ્યાએ ઘણું બધું પાણી ભરાઈ જતું હોય છે. તા તો પૂર જેવુ આવી જતો હોય છે ત્યારે અમુક જગ્યાએ ઘણો બધો કચરો ભેગા થઇ જતો હોય છે. કાં તો પછી કાદવ ભેગા થઈ જતો હોય છે. રસ્તા પર પણ ઘણો બધો કાદવ‌ આવી જતો હોય છે તો એના કારણે તોમાં વરસાદ વરસી ગયા પછી ઘણી બધી મુશ્કેલીઓ પણ આવતી હોય છે. ને આપણું જે પીવાનું પાણી હોય છે એ પણ થોડાક સમય માટે બગડી જતું હોય છે. તોય આપણે ગરમ કરીને પીતા હોઈએ છે. તો એ ચોમાસું જયારે ચાલતું હોય, ત્યારે ઘણી બધી મુશ્ કેલો આવે છે, ને ચોમાસું ગયા પછી આપણને એક સારું એવું વાતાવરણ પાછું મળી રેહતું હોય છે. તો એમ જોઈએ તો ચોમાસું જે રીતના ઘણી બધી ખુશીઓ લાવે છે તેવી રીતના દુ ખો પણ લાવે છે. કારણ કે જે અમુક ખૂબ જ ગરીબ, માણસો હોય છે જે રોડ ની સાઈટે ટેન્ટ ની આવા લગાઈ ને રેતા હોય તો એ લોકોનું ચોમા સાનુ જીવન ખુબ જ, ગંભીર થઈ જતું હોય છે કારણ કે નીચે બધું પાણી ભરાઈ જતું હોય છે, કા તો ચોમાસામાં વાવાઝોડાના કારણે એલોકો ના ટેન્ટો ઉખડી જતા હોય છે. તો એ સમય દરમિયાન જોઈએ તો જે અમીર લોકો હોય છે જે લોકોની પાસે સફિસિયન્ટ ઘરો હોય તો એ લોકો તો આરામથી રેતા હોય છે ચોમાસામાં, એ લોકો ને કઈ મુશ્કેલી આવતી નથી. પણ તે ગરીબ લોકોને ખુબ જ મુશ્કેલી આવી જતી હોય છે. તો ચોમાસું એમ જોવા જઈએ તો, અમુક માટે ખુબ જ સારું પણ કેહેવાય. ને તેજ સમયે અમુક માટે એમ સારું ન પણ કેવાય. પણ એમ આપણેે જોઈએ તો, આપણા માટે મિડલ ક્લાસમાં તો આવી એટલે ચાલી રહે કે જીવન જીવી શકાય, ચોમાસામાં પણ. શું તમે કંઈક એવી જગ્યાઓ જોવો છે, જે? ચોમાસામાં ખુબ જ ફેમસ હોય એવી
હા, અમારા વિસ્તારમાં આવું પોલવેરા હિલ સ્ટેશન, પછી મહારાષ્ટ્રમાં આવેલો હરિહર હરિહર ગઢ પછી કોકોન કળા જે મહારાષ્ટ્રમાં આવ્યું છે. ત્યાં પણ ચોમાસાની ઋતુમાં ખૂબ જોવાલાયક દ્રશ્ય જોવા મળે છે, અને આનંદમય વાતાવરણ સર્જાય છે. આજ આજના સમયમાં પર્યાવરણ ખૂબ પ્રદુષિત હોવાથી. અમુક વાર અતિ વરસાદ આવ્યો છે, તો અમુક વાર વરસાદ જ નથી થતો, જેના કારણે
ને પાણીની પણ સમસ્યા સર્જાય છે. અમુક વાર વરસાદ ઓછો પડે તો ખેડૂતો ખેતી કરી શકતા નથી સારી કે રીતે, અને
ખેડૂત તો ખુબ ચિંતામાં મુકાઈ જાય છે. ક્યારેક વ વરસાદ ખૂબ વધારે પડે તો, ખેડૂતના પાકને પણ નાશ થાય છે, તેથી વરસાદ એના પ્રમાણમાં જ વરસવો જોઈએ.
હા, હા, તમે વાત સાચી કરી કે, જો વરસાદ ખુબ જ વધી જાય. તો પણ ખેડૂત માટેથી નુકસાનકારક જ હોય છે. ને, જો વરસાદ એકદમ ઓછો આવે, તો પણ ખેડૂત માટે તે એ નુકસાનકારક જ હોય છે, તો ખેડૂતો માટે, જો જોઈએ તો. એ લોકો માટે તો દરેક સિચ્યુએશનમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જે લોકો પાસે સિંચાઈની સુવિધા હોય, એ લોકો તો કંઈક ને કંઈક કરી લેતા હોય છે, પણ જે ગામડા વિસ્તારમાં, જ્યાં સિંચાઈની સુવિધાઓ ન હોય. એ લોકો માટે એ ખુબ જ મુશ્કેલદાયક પણ હોય છે. અને આ વર્ષાઋતુ એમ જોવા જઈએ તો. એક સારું એવું છે, કારણ કે વર્ષાઋતુમાં જ આખું વાતાવરણ બદલાઈ જતું હોય છે. જે ઉનાળા માં આખું વિરાન થઈ ગયેલી જમીન હોય. એ ચોમાસામાં આખી હરિયાળી થઇ જાય છે. તો ચોમાસામાં દ્રશ્ય પણ ખુબ જ સારા સારા જોવા મળે છે. તો મને તો વર્ષાઋતુ બહુ જ ગમે છે. હું, તમને વર્ષાૠતુ ગમે છે?
હા, મને પણ વર્ષાઋતુ ખૂબ ગમે છે. તમે વર્ષાઋતુમાં? ફરવા જાઓ છો?
હા, હા, હું પણ. જુદા જુદા વિસ્તારોમાં ફરવા જાઉ છું, જે જોવા લાયક નજીકમાં સ્થળો આવેલા હોય. ત્યાં હું પણ જાઉં છું. ત્યાં ફરવા જઈને મન શાંત થઈ જાય છે. હમ, એમ તો જવા જઈએ તો, વર્ષાઋતુ વિશે એટલી વાતો છે પણ હવે આપડે વિરામ લઈએ, તમારો કિંમતી સમય આપવા માટે તમારો ખુબ ખુબ આભાર!
હમ, તમારો ખુબ ખૂબ આભાર ચાલો પાછા મળીશુ.
હમ ચાલો!